ટકોલ હા નમસ્કાર આપડે પ્રોજેક્ટ માટેે હલો.
હા બોલો
હા કેમ છો?
બસ મજામાં.
હા હવે આપણે એક જે આપણે જે વિષય પર ચર્ચા કરવાની છે.
હા.
એ વિષય છે મોબાઈલ અને સોશિયલ મીડિયા.
હા.
તો-તો તો આ વિષય પર આપનું શું કહેવું છે.
શું?
આપણો જે વિષય છે મોબાઈલ અને સોશિયલ મીડિયા.
હા.
તો તો આપણે આ વિષય પર ચર્ચા કરીશું? .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
મારો અવાજ આવે છે.
હા.
તો તમે જોઈ રહ્યા છો કે આજકાલ મોબાઈલનો ઉપયોગ ખૂબ આપણે જો જોઈએ છે કે તો મુંબાઈલનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે.
હમ.
તો તો આ વિષય પણ આપ આપ શું કહેશો? .
મોબાઈલ નો ઉપયોગ તો અત્યારના સમયમાં તો ખુબ જ નાના છોકરાથી મોટા લોકો બધા હતા તો મોબાઈલ વાપરશે ને બહુ જ
સાચી વાત છે, અને મોબાઈલના કેટલાક ફાયદા બી છે અને ગેરફાયદા પણ છે.
હા એ તો ફાયદાને હોય તો ગેરફાયદે હોય જ ને
સાચી વાત છે, તો મોબાઈલના ફાયદા હું તમને જણાવું તો મોબાઈલના ફાયદા એ પ્રમાણે છે કે આપણે મોબાઈલમાં આપણે હવે પહેલાં આપણે કોઈ બી કામ હતું તે પહેલાં આપણે કોઈ બી કામ કરવા માટે આપણે જેમ કે ટિકિટ બુક કરી શકીએ મોબાઈલમાંથી પછી આપણે સોંગ સાંભળી શકીએ. પછી કોઈ પણણ કામ જે છે આપણે મોબાઈલની મદદથી કરી શકીએ છીએ.
હમ્મ.
અને ગેરફાયદા એ છે કે નાના છોકરાઓને જે છે એ નાની ઉંમરે મોબાઈલ આપી દેવાથી એમને એમના સ્વાસ્થ્ય પર નુકસાન થાય છે. આ વિષય પર આપ શું કે સો?
હા મોબાઈલ પેલા એવું હતું ક જે કોમ કરવું એ નંબર યાદ રાખવ હોય કદાચ એ મોબાઈલ નંબર યાદ રાખવું હોય તો એ આપડે એમ યાદ રાખીએ હવે મોબાઈલ તનું મોબાઈલ નંબર આપણે ડાયરેક્ટ મોબાઈલમાં સેવ કરી લઈએ. અમે એક બાજુ જોવા જઈએ તો મોબાઈલ આપણા માટે એક સારો પણ કેહેવાય ને ખરાબ પણ
. સાચી વાત છે, આપણે સૌથી પહેલાં તો કોઈ પણ આપણે કોઈને ફોન કરવો હોય, તો આપણે પહેલાં ડાયરીમાંથી નંબર જોઈને ફોન કરો ફતો હતો અને હવે આપણે આપણે મોબાઈલની મદ મદદથી કોન્ટેક્ટ લિસ્ટમાંથીઈને આપણે નંબર શોધી ડાયરેક આપ આપણે ફોન કરી શકીએ છીએ.
હમ, બરોબર.
અને એટલું જ નથી. કે. મોબાઈલના આપણે ફોન કરી શકીએ, પણ આપણે ગીત આપણે પોતાના મનપસંદ ગીત સાંભળી શકીએ.
તો ઠીક છે, આપની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. આપ આપડે આપડે ખૂબ. આપનો સમય આપ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર.